હા કેમ બસ મજામાં તમે કયો?
પણ મજામાં છુ.
હા તો અત્યારે આપડે જોઈ હા બોલો ને
પણ અહિયાં કેટલું ટેકનોલોજી નુ કેટલું બધું મહત્વ થઈ ગયું છે જે કે અત્યારે જેમ જેમ જેમ આગળ વધીએ છીએ તેમ ટેક્નોલોજી ખૂબ જ આગળ
હા એ વસ્તુ તમારી છે કે અત્યારે ટેકનોલોજી જેમ જેમ આગળ વધતી જાય છે એમ એમ આપડી જીવન જરૂરિયાત બધું સરળ થતું જાય છે.
સાચું છે હવે કેવું છે કે અત્યારે ટેકનોલોજી અત્યારે આપણે અ પેલે ખાલી અ ટેબલ પંખા ને પેલે હાથના પંખાથી આપણે અ હવા લેતા તા. પછી ટેબલ પંખા આયા, અત્યારે સીલિંગ પંખા. અત્યારે તો સિલિંગ પંખા એ કોઈ નથી નખાવતુ અત્યારે એસી અ નાખી દે છે કે સિલિંગ પંખા નઈ એસી જ ચાલુ કરવાની. એટલે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે એ વિચારો. અને બીજું એવું કે છે ને અ પેલે અ બ આપડે અત્યારે એક્સ્ટ્રા કામેય બીજું કરી શકે. કપડા ધોવાના મશીન આવી ગયા છે, લોટ બાંધવાના મશીન આવી ગયા છે. કે બધી જ એટલું બધું આગળ વધી ગયું છે ને કે તમે અ જલ્દી ફટફટ અ આ કામ પતાવી શકો છો. અને બીજા તમે કઈક અ બીજું કામ કરવું હોય તો પણ તમે કરી શકો છો.
હા એ તમારી વાત સાચી છે. કે અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આપણે સરળતાથી બધું કામ કરી શકીએ. અને બીજી બીજી બીજા પણ આપડે કામ કરી શકીયે છીએ. જેમ કે અત્યારે આપડે ફોનની જ વાત લઈ લઈએ તો ફોનથી આપણે છે કે પેલા આપણે ટપાલ મોકલતા તા. કે ટપાલ ક્યારે પોહચે, ક્યારે આપડે સંદેશ આપડે મો મોકલીએ, ક્યારે આપણેે જેને મોકલ્યુ હોય એ એના પાસે પોહચે. અને પાછો ક્યારે આવે. તો અત્યારે ફોન છે તો આપડે ગમે ત્યાં દેશ વિદેશમાં બધા સાથે આપણે વાતચીત કરી શકીએ. ગમે એ દેશના ગમે એ ખૂણે હોય એ તો આપણે એની સાથે તરત જ વાત કરી શકીએ, એના હાલચાલ પૂછી શકીએ.
સાચી વાત છે. તમે કેવું પેલે અ તમે કીધુંને કે ટપાલ પેલે પેલે એવું પેલાના જમાનામાં એવું હતું કે ટપાલ આજથી આમ જોવા જઈએ તો સાઈઠ સિત્તેર વર્સ પેલા એવું હતું કે છે ને તમે ટપાલ મોકલો ને એ ટપાલ ત્યાં પંદરથી વીસ દિવસ અથવા એનથી પણ વધારે મહિનો જેવો અ લાગી જાય અને ત્યાં પોહોંચે. પછી એજ ટ આ એ રિટર્ન આપણને ગમે તે એનો જવાબ મોકલે એ પણ આપને એટલો મોડો પહોંચે. ત્યાં સુધીમાં તો શુંનું શું થઈ જાય એ ખબર એ નોતી રેતી. અત્યારે આપડે એ તમે કીધું એમ દેશ વિદેશમાં પણ આપણેે અત્યારે મારે કોઈની સાથે મારે બાર વાત કરવી હોય. જેમ કે ઓસ્ટ્રેલિયા વાત કરવી હોય, અમેરિકા વાત કરવી હોય. તો ખાલી પેલે મેસેજ નાખવો પડે કે તું ફ્રી છો. એટલે ફ્રી હોય તો તરત જ હું મારી રીતે વાત કરી શકું એની સાથે. અમારી ફ્રેન્ડ હોય કોઈ પણ હોય. એટલે આ આ ટેકનોલોજી કેટલી આગળ વધી કે દુર બેઠા પણ તમે અ આ બધા સાથે વાતચીત કરી શકો. પેલા આપણે નજીક નજીકમાં આપણે રેતા તા. અ તો આમ બીજા ગામ રેતા હોય ને તોય વાતચીત નથી અત્યારે આ કેટલા કિલો કિલોમીટર દૂરથી પણ આપણે વાતચીત કરી શકીએ છીએ. અને હવે તો જોઈ પણ શકયે છે. જે વિડીયો કોલ આજથી દસ વર્ષ પેલા વિડીયો કોલ એ નોતો થત તો અત્યારે વિડીયો કોલમાં એ બધા સરળતાથી સામ સામે વાત કરી શકે છે.
હા એ વાત સાચી છે તમારી કે આપણે અત્યારે જોઈએ તો કોઈના પાસે એટલો ટાઈમ હોતો નથી. કે એકબીજા પાસે જઈએ આપણે મળીએ એકાબીજાને તો આપડે વિડિયો કોલના રી આપણે એકબીજાની અ હાલચાલ પૂછી શક કે સારવાર લઈ શકીએ આપડે કે કેમ છે કેમ નઈ જોઈ શકીએ એમનો કે એ ઠીક છે કે નઈ અને જોઈએ તો અત્યારે તો પેલા તો શું કે ઘોડા ગાડી ને બેલગાડી ને એવું હતું. અત્યારે તો આપડે મોટર ને સાયકલ ને બધું એવી રીતે અત્યારે તો વિમાન પણ આવી ગયા છે કે આપડે ડાયરેક્ટ આપણે એક બે દિવસમાં આપડે વિદેશ જાવું હોય તો તરત આપણે જાઈ શકીએ ગમે અહીંયા ને પેલા એવું હતું નઇ ટેક ટેકનોલોજીના લીધે આપણે અત્યારે ગમે અહીંયા જાવું હોય તો એ સરળતાથી આપણેે જાઈ શક શકીએ છીએ.
એ સાચું છે. અને બીજુ કેવું કે અ આપડે ભણતરમાં કેટલું આગળ વધી ગયું છે કે જેથી આપણેે અ ક્યાં પણ કઈ પણ કોમ્પ્યુટરમાં કઈ પણ કરવું હોય ગમે તે રીતે ઓનલાઈન અ કોઈની સાથે વાત કરવી હોય ઓનલાઈન ભણવું હોય અત્યારે હું અહિયાં બેઠી હોય મારે કોઈ ક્લાસીસ અ મારા છોકરા માટે ક્લાસીસ જોઈન મે કરાવ્યા હોય તો ઓનલાઈન ક્લાસીસ કોમ્પ્યુટર રાખીને કે મોબાઈલ રાખીને પણ ઓનલાઈન ક્લાસીસ ભણાવી શકાય. એ માટે ના અત્યારે કેટલા બધ રમત ગમતનું પણ થઈ ગયું. જેમ કે આઉટડોર ગેમ તો આપણે ફિઝિકલી કરવું પડે પણ અ આવી ઈન્ડોર ગેમ છે. જેમ કે ચેસ હોય કે ચેસ માટે શીખવાડવું હોય તો એ ઓનલાઈન ક્લાસીસ એના થાય છે કે એ અહિયાંથી બેઠા બેઠા એ એક કલાકમાં એ શીખવાડી શકે સર ટીચર જે પણ હોય
હા એ તમારી વાત સાચી છે. કે જેમ કે આપડે જોઈએ કે હમણાં ચાર પાંચ વર્ષ પેલા જે લોકડાઉન કોરોના ના લીધે. તો છોકરાઓ ઘરે જ ભણતા હતા ઓનલાઈન તો એ લોકો ભણી શક તા હતા ઓનલાઈન એ બધાને કેવાય વર્ક ફ્રોમ હોમ પણ કરતા હતા બધા એ કે ઘરે બેઠા એ લોકોનું કામ પણ એમ ચાલુ જ હતું બધાનુ કમ્પ્યુટરથી એ લોકો કામ લેપટોપથી એ લોકો કામ કરતા તા છોકરાઓનું ભણવાનું પણ અ બંધ નતું થયું. ચાલુ ને ચાલુ હતું. એટલે એ તમારી વાત સાચી છે કે
સાચું અત્યારે કેવું કે, હમ્મ ટેકનોલોજીના એમેય ઘણા ફાયદાઓ થાય છે. જેમ કે આપણે જેમ કોઈ પણ અ કામ કરવું હોય જેમ કે મેં હમળે કીધું કપડાં ધોવા હોય કે, હા તો કપડાં ધોવા હું મશીનમાં નાખી દઉં. અને ફટાફટ બીજું કામ હું મારી રીતે કરવું હોય એ પણ કરી શકું ત્યાં સુધીમાં અમારે બીજા બે તણ કામ થઈ જાય લોટ બાંધવાનું હોય તો લોટ બાંધવાનું કેવું હોય કે આપડે કમ સે કમ પંદર થી વીસ મિનિટ થાય બાંધતા જો અત્યારે મશીનમાં હું કરી નાખું તો મને બે મિનિટ થાય અ જેમ કે આપણેે કંઈ પણ છીણવું હોય દૂધી છીણવી હોય, કાકડી કટિંગ કરવી હોય, બટેટા એ બધું ફટાફટ એટલું બધું ફટાફટ થાય છે, કે આપણે છે ને સમય નો ઘણો બધો બચ અ બચાવ થાય છે. અને આપણું કામ ખુબ જ ઝડપથી પૂર્ણ થાય છે.
હા એ તમારી વાત સાચી છે, કે ટેકનોલોજી ના લીધે આપડે કામ એકદમ સરળ થઈ ગયા છે, ને ઝડપથી બધું થાય છે.
ને અત્યાર સુધી એટલું બધું નહોતું, અત્યારે તો એ આઈ આવી ગયું છે, એ આઈ માં એટલી ઝડપે બધું થાય છે. આપણે આમ એનું ફાયદા પણ છે, અને ગેરફાયદા પણ છે. ફાયદા એ કે આપણે ગમે ત્યારે કાંઈ પણ રીતે જરૂર હોય તો ડાયરેક્ટ જ આપને મળી જાય. પણ અત્યારે ગેરફાયદા એવું છે કે કોઈ પણ છે ને આપણું અ સોશિયલ મીડિયા પર આપણું અ ચહેરો પણ બદલી શકે છે. એની ચહેરો આપણો કોઈ બીજાના અ અ બોડી માં આપણો ચહેરો નાખીને પણ કંઈ પણ ગેર રીતે ઉપયોગ કરી શકે છે. એટલે એનું આપડે ધ્યાન રાખવું જોઈએ. બાકી હ એ આઈમાં અત્યારે કેટલું બધું આગળ વ વધતા જાય છે. એવી ને એવી રીતે આપને રોજગાર માટે પણ નવી-નવી તકો મળતી રહે છે. આપણે જેમ વધારે આપણે કરીએ એવી રીતે આપનણે વધારે અ આવડત હોય એ પ્રમાણે વધારે પૈસા આપણને મળે છે. અને કોઈ પણ આપણે માહિતી જોઈતી હોય આપણે કોઈ પણ માહિતી જોતી હોય તો ઈ ઝડપથી અત્યારે મોબાઈલ માં મળી જાવા. પેલા આપણે તો ટી વી માટે પણ અ ઘરના બધા ભાઈ બહેન બધા ઝઘડતા તા ટી વી જોવા માટે, અત્યારે ટી વી કોઈ નથી જોતું એટલું. કારણ કે મોબાઈલ માં પણ એટલું બધું આવે છે. કે ટી વી કેવું હોય છે કે અ ટીવી માંય યુટ્યુબ ને એવું આવી જાય છે, તો ટીવી માં યુટ્યુબ ને એવું જોવે છે. પેલા આપણે કેવું દૂરદર્શન જ ખાલી જોતા તા, અત્યારે કેટલી બધી ચેનલો આવી ગઈ છે. એ ચેનલોઈ નથી. અત્યારે ઓ ટી ટી પ્લેટફોર્મ ઉપર પણ કેટલી બધી સિરીઝો આવે છે, બધું આવે છે, તે બધામાં આગળ-આગળ બધા જોયા રાખે છે. એટલે પેલે જેવું અત્યારે કશું રહ્યું નથી. પેલે આખા ગામડામાં એક ટીવી હતું, અત્યારે ઘે ઘેર-ઘેર શું, એક ઘરમાંય બે-બે તન-તન ટીવી થઈ ગયા છે.
હા એ તમારી વાત સાચી છે, કે અત્યારે ટેકનોલોજી એટ કે આગળ વધી ગઈ છે. એ આઈનું તમે કીધું તો એ આઈનો આપણે જે રીતે આપણેે ઉપયોગ જો સરળતાથી કરીને સારી રીત તે આપડે કરી તો સારું કેવાય, જો એનો ગેરફાયદો આપડે ઉઠાવી કે એ આઈનો મિસ ઉપયોગ કરી તો એ વસ્તુ સારી નથી. એ આપણેે આપ જોવું જોઈએ કે આપણે કંઈ રીતે એનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ, કે આપને એ તક મઈલો છે. કે ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી શકીએ, તો આપણે સારી રીતે કરવો જોઈએ એનો ઉપયોગ.
સાચું. ને આમાં-આમાં શું છે બધા મોબાઈલમાં પણ એટલું બધું વ્યસન લાગ ગી જાય છે, કે રિલ્સ ને અ યુટ્યુબને એવું બધું જોઈ જોઈને, શોર્ટસ જોઈ જોઈને ટાઈમ વેસ્ટ કરે છે. એટલે એ બધાથી આપણે બચવું જોઈએ. આપણે મોબાઈલ નો સદ ઉપયોગ કરવો જોઈએ. ને સોશિયલ મીડિયામાં આપણે સમય અ સમયનો બગાડ નો કરવો જોઈએ. સોશિયલ મીડિયા માં ઘણી બધી એવી હોય છે કે આપને ન્યૂઝ પણ છે ને ફટાફટ મળી જાય છે. જેમ કે અત્યારે જે પણ પ્રોટેસ્ટ ને બધું ચાલ્યું તું સ્ટુડન્ટ માટેનું એ બધું આપણે ફટાફટ બધું ખબર પડે ટીવીમાં તો કશું દેખાતા જ નો હતા ન્યુઝમાં પેલા અ ન્યુઝ પેપરમાં કાઈ નોતા દેખાડતા બધું સોશિયલ મીડિયા ના લીધે જ આપણને બધું ખબર પડતી તી ત્યાં શું ચાલે છે? એટલે છે ને.. સોશિયલ મીડિયા ઉપર આપડે શું ફોલો કરવું શું અનફોલો કરવું એ આપડા ઉપર હોય છે કે આપડે કઈ વસ્તુને આપડે જોવી જોઈએ? ને આ એટલું બધું આપડું કેવું કે આપડું મગજ જેવી રીતે ચાલે છે ને એવી રીતે જ મોબાઈલ ચાલે છે. આપડે જે વિચારીએ છીએ જે રીલ્સ આપડે જોતા હોય જે આપડે સોશિયલ મીડિયા ઉપર જોતા હોય ને એ જ પ્રમાણે નું બધું આવે છે એટલે આપડે હંમેશા સારું જોવું જોવું જોઈએ કે જેથી આપણને ફાયદા થાય
હા, એ તમારી વાત સાચી છે કે આપડે એ વસ્તુનો ઉપયોગ કેવી રી તે કરવો કેવી રીતે ન કરવો એ આપડા ઉપર છે જેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો બધા એ ગેરપયોગ કરે છે. કે ટેકનોલોજી આપડા પાસે સારી છે તો આપડે એનો સારો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે બધા એ સ્કેમ થાતા હોય છે અ નવા નવા અને આ ઓટીપી લઈ લઈને બધાના જે બેંક એકાઉન્ટ સાથે છેડછાડ કરતા હોઈએ છે અ બધાના એકાઉન્ટ હેક કરી લે છે આવું બધું એ લોકો ટેકનોલોજી નો મિસ ઉપયોગ કરે છે.
હા, એ સાચું ને કેવું હ બોલો
હા, તો એવું એ લોકો એ ના કરવું જોઈએ આપને જે તકો મયલી છે કે આપડા જે બાપ દાદા ને આવું બધું હતું નય કે એ લોકો કોઈ સાથે વાતચીત નતા કરી શકતા કે ફોન તેરે નહતો તો એ લોકો એના સગા સંબંધીઓને હાલ ચાલતા પૂછી શકતા તો આપણે એનો સરખો ઉપયોગ કરવો જોઈએ આપને મયલું છે તો.
હા, એ તમે કીધું એ સાચી વાત છે. કે મારે તો કેટલું બધું ત્યારે અમે જયારે અ કોલેજ કરતા તા ત્યારે અમારી પાસે મોબાઈલ ન હોતા એટલે અમારે એટલું ફ્રેન્ડમાં કોઈ નંબર ને એવું ન હતુ પરંતુ સોશિયલ મીડિયા ના લીધે એ બધા મને પાછા મળી શકે છે હું એ ના નામથી ખોલું ત્યારે બધા દેખાય છે તેમાંથી મને મારા ફ્રેન્ડસને બધા કેટલા દૂર દૂર હતા ને તો પણ બધા મને એવું છે સાથે જ એ પ્રમાણે અમે બધા એકબીજાને હાલચાલ પૂછીએ ને ત્યારે એવું થાય કે અત્યારે આ અમે ભલે અત્યારે મોટા થઈ ગયા હોય પતો પણ અમે અત્યારે હજી અમારા બચપનમાં હોય ને એવું આપણને ફીલ થાય છે. અને આપડે તમે કીધું એમ સગા સંબંધીઓ ના હાલચાલને બધું આવે તો ગ્રુપ જ એવા બની ગયા છે ને કે ગ્રુપ માંજ બધી વાતો કરે એટલે બધા એકબીજા સાથે કનેક્ટ રહેેશે એટલે હંમેશા સોશિયલ મીડિયા આ ટેકનોલોજી એટલી આ એ રીતે છે ને. કે એમાં છે ને આપડે અ સદુપયોગ કરવો જોઈએ ટેકનોલોજી નો દુરુપયોગ ના કરવો જોઈએ.
હા, એ તમારી વાત સાવ સાચી છે કે એનો સદઉપયોગ કરવો જોઈએ ગેર ઉપયોગ ના કરવો જોઈએ. અને એ વસ્તુ પણ તમે સાચી કીધી કે અમે પણ સ્કૂલ માં ભણ હતા તોયારે અત્યારે બધા સોશિયલ મીડિયા ના રીતે અમે બ તા ભેગા થાય છે તો નાનપણની વાતો કરીએ. અ જે સ્કૂલ ટાઈમ અમે વિતાવ્યો હતો એ બધા સમય